કેમ છો?
કેમ છો?
બસ, મજામાં કેવું ચાલે બીજુ બધું.
બધું જ શાંતિ છે. તમને તમે કે તો સારુ છે. કોલેજના લેકચર પતિ ઞયો ના હજી તો ચાલુ. તમારું બધ ગયું
આવું તો કોલેજ ક્યાં ન પતે ગયું મે
ઓકે ઓકે ના મેં તો હમણાં ઘરે આવેલી છું આ રજા છે હમણાં કોલેજની મે પાછી જતી રહ્યા થોડા દિવસમાં
તો તમે શું લીધેલું
સાયન્સ એન્જિનિયરિંગ
હા હા એટ કઈ કોલેજ પછી ગુજરાત માં કર છેો કે પછી બીજી જ
ના ના ગુજરાતમાં નથી કરતી બેંગ્લોર ગલી છું મે બેંગલોુર માં
હા પછી ત્યા રેવાનું ઓકે ઓકે પછી પીજી માં કે પછી કશે બીજ
ના ના ઇનસાાઈડ હોસ્ટેલ લીધેલું છે
હમ હમ હા એતો સારો છે હોસ્ટેલ હોય તો ખાવા પીવાની ઝંઝટની હોય
વસ્તુ તો છે સારો ચાલી જાય એવું છે હવે
એ ખાવા પીવાનું કેવું હોય સારું હોય કે પછી બેકાર
ઠીકઠાક કય હવે ચલાવવું પડે બીજો કઈ ઓપ્શન નથી
હા એ તો છે જ
હા બસ તમારું કામ બરાબર ચાલત સાહેબ
બસ ચલે છે ઓનલાઈન ચ આ ફાઉન્ટેન મનું
અચ્છા
હા તો ઓનલાઈન ચાલ્યા કરે એમેઝોન છે ફ્લિપકાર્ટ છે એ બધા પરર્ચા્યા કરે
હા અને તમારી દુકાન કઈ બાજુ
આપડે અમદાવાદ
અમદ દુકાન શિફ્ટ થઈ ગી
હા અમદાવાદે દુકાન
ઓકે
પછે ત આવળતા હતા એ એ જગ્યાએ ચેન્જ કરી દીધી બીજી જગ્યા આવી
હા હા મેં આવેલી હતી તો બીજી જગ્યા હતી કે તો હાઈવે પર હતી
હા એ શિફ્ટ કરી શું દુકાન ભડતી એટલે
હા હા
બીજ કે
કઈ નહી
હા.
હા એે થગેલુ
હાચ્છા પછ આખું સેફ થઈ ગયું? કે થોડું પછી પેમેન્ટ હા તો પછી તમને બેંક એ તો તમે અહિયાંથી બી કરી શકો છો.
હા કેવી રીતે?
એ છે ને ફોર્મ ભરવાનું રહેે. એ ફોર્મ ભરો ને પછી એ થઈ જાય. એ છે ને બેંકમાં જાઓને તો એ મેનેજર છે ને એને ખાલી કેવાનું કે, મારું છે ને ગુ ગુજરાત થી બેંગ્લોર શિફ્ટ કરવાનું છે. તો એક ફોર્મ આપશે. એ ફોર્મમાં આખુ ડિટેલ ભરવાની તમારી ફોટો, આધાર કાર્ડ પછી ઘણું લાાઈટ બિલ એ બધું એટલે તાનું બસુ સેફ્ટ થઈ જાય
આ તો એ બધું મને અહિયાંથી જ કરવું પડશે? કે પછી ત્યાંથી બી કઈ કરવું પડશે મારે?
અહીંયાથી જ થઇ જાય હ ત્યાંથી બી થઈ જાય. પણ ત્યાં કે તમે હોસ્ટલમાં હોય, તો એટલો ટાઈમ નહી હોય
છે. પાસમાં નથી પણ જરાક દૂર પર છે એક. મે જાણી હોતા થી કે બીસ પચીસ મિનટ દૂરી પચ્છ એક બેંક.
બ તમારી બેંક થોડું દૂર પડ જાય. કેમ બેંક નો ટાઈમ હોય ત્યારે તમો કોલેજનો ટાઈમ હોય
હા એ વાત તો બરાબર છે. ચાર વાગ્યા સુધી ચાલેને બેંક. ત ચાર વાગ્યા સુધી તો મારા કોલેજ હોય. જ્યારે રજા હોય ત્યારે તો બેંક બંધ જ હોવાની ને
હા અહં કેવો તમારું બે મીન બે પા મે તમારો ફ્રેન્ડ જ છેને. ખાલી ઘરે તમે ડોક્યુમેન્ટ ભરીને બી આપીજોને તો એનેને ખાલી આપી દો ને તો બી થઇ જાય તમને ખાલી એક સાઇન મૂકવાની હોય.
તો તમારી ફ્રેન્ડ કયા બેંકમાં છે? ઓકે ઓકે મારુ અકાઉન્ટ ભી એસ માજ છે તો મારે એ શિફ્ટ કરાવવાનું છે.
હા એ થઈ જાય. એવું હોય તો તમે જ્યાં ફ્રી હોય ત્યા મને કેવો કેજો મે તમે ફો ફોર્મ આપી દેવા. તમે ખાલી સિગ્ને બીજા કઈ અપ બીજું ડોક્યુમેન્ટ તમે.
હા હા સારું એટમાં તમને. કેદેવ.
હા બયનાને બોલ હ અહીયાવસ્થા તો હવે વરસ પતિ ગયું મને ત દોસ્તો બનવાના જ ને.
કે પેલિક એવું હોય ને એક જો પેલા પેલા કોલેજમ આવેય ત બધા નવા નવા હોય પછી પાછળથી બધા
છુટી જાય.
એ તો એવું હોય કોલેજમાં તો એવું જ હોય. સ્ટાર્ટિંગ સ્ટાર્ટિંગમાં બધા આવે. પછી ધીરે ધી ધી ધીરે ધીરે બધું છૂટી જાય.
હા.
એ. એ તો ચાલે જ કરવાનું કેટલે ત્રણ વર્ષ છે ને.
ના ના ચાર વર્ષ એન્જિનિયરિંગ ને.
ઈન્જ ત એન્જિનિયરિંગ વિચાર કેવો આવેલું.
કઈ નહી મને ઇન્ટરેસ્ટ હતું સાયન્સમાં અને બાયો મારા હસની નથી તો એટલે ત મે એન્જિનિયરિંગ લીધું. મેક્સ મે મને ઇન્ટરેસ્ટ છે એટલે.
હા તો પછી આ એન્જિનમા એક વર્ષમાં શું શીખાવુ એ લોકોએ.
કઈ વધારારે નથી એમ તો બેસિક્સ જ છે ઇલેવન ટ્વેલ્થમાં હતા ને તેજ કેમેસ્ટ્રી ફિઝિક્સ ને આ છે એ બધું છે બે ત્રણ લેંગ્વેજ શીખવાડે છે પાઇથન થઈ ગઈ, સી થઈ ગઈ, જાવા થઈ ગઈ. એઈ બતું.
હા એવું સારું છે.
હા હવે સેકન્ડ યરથી અમારા જે સ્પેસિફિકેશન્સ છે તે બધું શીખવાડશે.
એમાં તો કોઈ વેબસાાઈટ નું બી આવે છે ને. બેન સાઈટ ને બધું.
હ તો એ તો વેબ ડેવલપમેન્ટમાં આવે ને મને મારું તો સાયબર સિક્યોરિટી છે એ તો મને એમાં ઇન્ટરેસ્ટ હતું વચ્ચે વેબ ડેવલપમેન્ટનું તો એટલે મેં શીખેલું.
તમે શીખી ગયા છો.
આમ મારા ફ્રેન્ડસ જે છે ને એ લોકોને આવડતું હતું એ લોકો ત શીખી લી દમ પ્રોપર કોર્સ નથી કયર.
મે સાઇબર સિક્ય્યોરિટીમાં.
હા હા.
એ બધું હાતી નથીતી કે ને બધું.
એ આગળ એમ બી આ બધું જ ચાલવાનું છે ઓનલાઈન બધું ચાયું. એમ તો. યાદ જ- હા કે આગળના જમાનો બધું ઓનલાઈન, એટલું જ ઓફલાઈન પછી. બંધ જ થઈ જત કેમકે અત્યારે આવી જાય ને બધા ઓનલાઈન જ વધુ કામ કરે. વેબસાઇટ છે એમેઝોન, ફ્લિપકાર્ટ. બધું ઓનલાઈન જ ચાલે.
જેટલું ઓનલાઈન ચાલશે, એટલી શાકભાજી ની જરૂરત પડશે. સિક્યુરીટી તો બધા ને જ હોય.
હા, સિક્યોરિટી મે તો સિક્યોરિટી જ છે. ને ફોન થી લઈને વેબસાઇટ સુધી બધું સિક્યોરિટી જોઈએ.
હા, એ તો એવું જ હોય ને, કેમ કે સિક્યોરિટીની હશે તો કોણ આપણું પોતાનું પૈસું લાગશે એમાં એમ. કોલેજની બી કેટલી બી વેબસાઈટ હોય એને બી સિક્યોરિટી જોઈએ જ ને. વધારે કઈ નહિં તો. કોલેજની વેબસાઈટ હેક કરી લેવાની, બીજું શું?
આવુ બધુ નીકળવાનું. ગાડાઓ હા, હા, બીજુ કેવ?
બીજું બધું. સારું છે મહિનાનું નહીં. એમ વન એન્ડ હાફ મથ નુ છે, ફોટી ફાઈવ ડેઝનુ.
હા, હા. પછી સેકન્ડ ટાઈમિંગ ચેન્જ થઈ જશે ને, હોસ્ટલ માં બેસી જ રહેવાનું.
ના ના, એ જ રહેવાનું છે, ખાલી કોલેજ ડે ઓછા થઈ જવાના છે.
હા.
હા, હું ગેલીને ગેલી ને. બહુ બધું છે, પણ બધું રાત રાત ના હોયને, રાતના મને ઘરવાળા જવા ન દે તો, સવારે સવારે જઈને આવી જાઉં મેં. નવ વાગ્યા સુધી મારા હોસ્ટલ નો ટાઈમિંગ હોય તો, સવારે નવ વાગ્યા સુધી જઈને આવી જાઉં, એમ ગેલી છું મેં ત્રણ ચાર જગ્યા પર.
હા, હા. મે પચાર તો બી થવા કે બાજુ સાઈડ પેલી સાઈડ વોટર પાર્ક ન હોય, સાહેબ.
છે ને, મોડલા સારું છે, અને પછી ફનવર્લ્ડ બી સારું છે. ફનવર્લ્ડ મેં જવાની હતી, પછી
બેનો સિટી તો ફરવા માટે તો બહ બેસ્ટમાં બેસ્ટ છે.
બેંગ્લોરમાં ફરવા માટે ગાર્ડન્સ છે ને આ છે ને તે છે એવું હા. એ તો કર તમે લઈ જાય ફિલ્ટર પર તો બધા એ બી ની જગ્યા જ લઈ જાય.
હા. હમણાં તો હજુ ત્રણ વરષ છે તમે તો બધું ફરી લેવા આજ વરસ છે પછી નેક્સ્ટ યર થી તો બધું ભણવા વધારે કરવું પડશે પછી ઇન્ટનશ બધીવીજ ખાના
હા એ તો છે કે મેન આના પર ધ્યાન આલવુ પડે.
હા એ તો છે ને હવે સ્કીલ શીખી જાય પછી તો ચાલી જાય બધું
હા હા.
ના ત્યા એ બધું નથી કેમ કે મારો કોલેજ બહુ દૂર છે આઉટટ વષ તો એ
કેમ બેંગ્લોર બેંગ્લોર સિટી માં સ્વિગી ને એ બધું મળે એવું તો બને નહી
ચાલે ને પણ તને. ચાલે ઓકે ભાઈ આઉટકર્ટ પર છે ને મારું કોલે એટલે પ્લે
કે કેમ ગામડામાં છેક કોલેજ
ગામડામાં છે કોલેજ પહેલા જે ખબર હતી તે વચ્ચે હતું સિટીના અને હમણાં જે છે તે અન પર છે બે બ્રાન્ચ બે નથી તેર બ્રાંચ છે એની અ બહુ અધીરાંશ છે હા હા સારું સારું બાય.